હલો
હ
હમ હલો
આવ અવાજ આવે અવાજ આવે આવ્યો અવાજ છે મારા અવાજ આ મારા
હા આવે આવે હા આતું શું કર
કઈ નહી
કાઈ લટું
ખાઈ દલું
હ સારું હા મેભી ખાઈલીદું
હા હા કો બહ બધ કલે જ કે
હા તો
મેં બી
હા દિવસમઈની
હા બસ માં આયવી તું.
તો ચાતી એવી
કેવું
હા
કમ કઈ ખાવા જાય હજુ તે કેને
હા.
હેલો.
હ હક.
ચાલ કઈ ખાવા જના.
હા ખાવા જા ના ખાવા.
હું ખાવા સ એ.
બઉ બધું.
હું બહ બધું પીઝા બર્ગર વડાપાવ.
હા.
તુ બનાવી દે કેનનીલઇજાયે.
પપ્પાન નઈ લઈ જવાના.
હા. પપ્પાન લઈ જવાનું એ છે ને એમ મસ્તી બઉ કર એટલે હેહેહ. હેને અવ રિહાઈ ગ્યા હેને.
ઓઈ કેટી મિનીટ થઈ તે જોને
મને ની ખબર બે મિનિટ
હા તો દહ મિનીટ કાઢવાની પણ આમાંથી ચિત્ર આપે, બધા ને વિશે કરવાનું. આમાં ચિત્ર આપેલું તેના વિશે વાતચીત કરે ને, એવું લખેલું છે ને.
કયું?
અંદર ઉઠું તો જોયું કે નહીં પછી. ખોરાક ને ખોરાક ને
તો ખોરાક વિશે તમે કંઈ, કેવો ખોરાક ગમે તને ખાવાનો? હલો.
થોડીકવાર ચાલુ રાખને.
કેમ
કેટલી મિનિટ વાત કરવાની.
હા. ખોરાક વિશે તો કેવાનું, સારું સારું ખાવાનું, નિહારું નિહારુ નીખાવાનું.
હલો, મારો અવાજ આવે કે નહી આવે.
આવે, આવે, આવે અવાજ આવે.
ને કૃપાને બહું મારવાની સે, મારો વિડયોને એવું બહુ ઉતાર્યા કરે એટલે.
એ ફોન કટ થઈ ગ્યો.
મદદ કરવા પડે કોણે કીધુ?
કઈ નહી. હલો હલો મારા અવાજ આવે કે નહી આવે તને?
આવે આવે એવું કે?
આપડે સોમવારે ફરવા ગ્યા હ હે ને.
જાને સીરિયસલી જવાના.
હા.
હજ તો ચાર મને ગટલી છ મિનિટ બાકી.
સાડા ચાર મિનિટ બેઠ એ હલો હલો. હલો.
પહેલી ના પહેલી ના.
તારે હું જાય તો હલો.
હલો હાહા એ નઈ. તું તા જાન તા.
કા પણ એ બોલો તો મનેને સંભળાયન મેં બોલું તો એનન સંબળાય.
હલો હલો. હલો.
હલો હલો હલો. અવાજ નહીં આવ હ ગોપીની વાત કરશ.
હે બરાબર ને.
ગુટે.
તૂ પાની વાત કરે કર નકમ ન જેમ હ.
અચ્છા.
ભૂપા તારા પણ કરવાનું વારો આવે ને અમે જત બીનની ઉચકીએ.
અચ્છા.
હું અજગર હે. કાયદેસર ગેરકાયદેસર કાલાભજ વિ સારનુ સે.
હા એ. પહી મેં ફોન કરું તોને.
હા ર પણ હજુ ચાલુ રાખજે હજુ તો વારસે હેહેહે.
અચછા હ. તને દીધું મેં ત્રીજા દિવસે ધોયું છે
હમ
મારા દી તું ડાલલા ખાટાઈલાની પતી ખુલી રહી ગઈશ દેખાડ
એટો બઉ જુથીસે.
હાચ્ચે.
હાચ્ચું.
દેખાર નીતું. જોઈ કે પેલી આવી પેલી આવી જોઈ.
ની જોઈન.
ની ની પણ એકલી જ છે
આવ હે એની ફ્રેન્ડ
કોને ખબર
ઉટી બેહી રહેલી હતી હિંચકા પાહે
કા
એન ગેરે પેલી
હા હા હા હા હા
આ કૂપા કૂપાનો જ અવાજ આવ્યા કરતો સે.
ઉપડી કા બીજું
પચ મો
કૂપા ગાંડી કૂપા ગાંડી
અ તાર બાજુમાં વિવેકાનંદ સ્વામી વિવેકાનંદ હું કે
કસી ભી પ્રકાર કા ભય ઓર અધૂરી ઈચ્છા હી હમારી હા હમારે દુખ કા કારણ હૈ.
આવું કે હાય હાય
સ્વામી વિવેકાનંદ
હા
કાંઈ નહિ આઠ પછી કેટલા આગે આપણે સાડા તણે સુટી જાહુ કે સાંજે?
હમ પણ ની આજે તો સેને પેલા એટેન્ડન્સ લઈ લેવા કેવાનું મેમને
જલસા છે ફર લો
તો હું કેય કે તો નાહી જવાનું? દસ મિનિટ પેલા બસ મલી રેવું જૂએ તો કાલના જેમ તારી હોની છૂતવા જુએ ને અમારી બી ની છૂતવા જુએ.
મારે તો પછી તો પાંચ ચાર વાગે નીકળો તો પાંચની બસ લગાડે હાડા તણ નીકળ્યું તો આરામથી પાંચની બસ
કાથી મળે તણે તણને પેલી મળી જ જાય કે ની
હા મેં જ તો કેમ કે તમે હાણા તણે સુયટા તો પછી
ની તણને પાંતરીએ નીકળી જવાનું ચલીએ ગણકતરીએ
તે એટલે તો મારી બસ નિકરી જાય પાંચ મિનિટમાં ના પહોચે
પેલી પણ અત ઉતરેલી એટલે નીકળી ગેલી બસ તો
નહી રે એક્સપ્રેસ બસ તે પોનાચારે ઉપડી જાય એમ
દહ પાતરી એ જાય તન તો મલી જ જાય.
દહ મિનટમાં કાંઈ આપડાને તા પહંચાડે કે દહ કે પાંચ મિનિટમાં ખરા હું કામણા
એ હુ! આ કોના સાથે વાત કરતી ‌ઓહે?
દેખાડ કોણ સે?
એ એક દહાડો સેને હાભર ની મારી વાતમાં હોભરની એક ના દાડો સેને એ લીએ સે ને પેલાવા એન છે પસી વાડામા વત્સલને એણે ફોન કરલો ને પથાનની રીક્સા હો હુતી અમે કીધું કે પથાન હુને તો તે દિવસે સેને હે એલી એ સેને વટસલે ફોન કરલો કે ની તો વટસલ ને તો પછી રીક્ષામાં બેહેલી
આ હછે કે?
એએક પેરો મેં આગળ બે પેરા ઓ હરામ લાગે યાર. એવું હોય તો અમે જ બે ની આગળ બેહી જાતે.
બો ગાંડી હું કરવા ફોન કયરો?
એકદાડી-
એને નંબર એને નંબર ક્યાંથી આપી મુકેલો તુએને.
એકદાળે બી ફોન કરલો તો નોટ જો બી એને એમ કરી ને. એને ઉચકેલો જ ની પછી પાછો છે ને અમે ડેપો પર ગેલા ને
તાર પપ્પાને જ કેવા પડહે બો ફાટી ગેલી સે તે.
એ એમ હાલ છેકડા કર
પાસો સેવ કરી મુગેલા નંબર તો જોની.
હમ્મ ચાલ મે મુકુ. હા સારું.